હલો હા હવે અવાજ. જ આવેે છે.
હા.
હા કેમ છો ગુડ આફ્ટરનૂન
ગુડ આફ્ટરનૂન તમે મજામાં.
આજે હું તમને એક ક્વેશચન કરા. તમે હમણાં ભણો છો.
ના હમણાં તો મારું એટલે કે જે બીકોમ નું હતું ત્રણ વતે હમણા પૈતું છે વેકેશન ચાલી રહ્યું છે તમે હમણાં શું કરો છો.
અ મારી સ્ટડી પતી ગઈ છે તમે શહેરમાં રહ્યો છો કે ગામમાં રહ્યો છો.
ના ના હું તો ગામમાં જ રહું છું તમે.
હું તો શહેરમાં રહું છું. એમ અમે ગામમાં જ રતા પણ ગામ થી શહેરમા આવીયે છે તો તમે ખેતીવાડી વિશે બી જાણતા જશો
હા કારણ કે અમારા ગામડામાં તમે એટલે કે બધા ગામમાં તમે જાણો છો કેમ બી બધા મોસ્ટ ઓફલી ખેલૂતો જ હશે એટલે કે અમારા જે એટલે અમારા ગામમાં માટા પિતા છે મો ઓ ખેતી કરે છે અને હમણે જે ચોમાસાની સિઝન આવી રહી છે એટલે મોસ્ટ ઓફલી ડાંગરનો એ લોકો અ અલગ અમે રોપીએ છીએ અને સારી રીતે અમે યોગ્ય પ્રકારની ખેતી કરીએ છીએ અને અમારા ગામમાં જે બીજા લોકો પણ છે મોસ્ટપલી એમ તો ખેડૂત જ છે અને જે એમના છોકરા છોકરી છે તે મોલી એમ સ્ટડીને એ જોબ માં કરે છે પરંતુ જે એ લોકો દાદા દાદી છે એ લોકો અમ એટલા બધામ ફિટનેસ પણ સારી છે અમણે પણ આટલું બધું આટલી મોટી ઉંમરમાં પણ કામ કરે છે. અને ગામડામાં તમે જાણો છો કે ખેતી તો ખુબ સારી રીતે થાય છે. અને જેન ખે ખેતી ગામના લોકો જે કરે છે. એકદમ સારી અને એકદમ કુદરતી રીતે કરે છે. અને હમણાં તમે જાણો ખેતીમાં ઘણી બધું લોસ અને પ્રોફિટ થવા એટલે કે પહેલા જે થતું ખેતી તે હમણા એટલી બધી સારી નથી થતી કારણ કે વાતાવરણના કારણે ખેતી પર અસર ખૂબ થાય છે એટલે કે હવે તો ખેતી કરવાનું પણ ખેડૂતો વિચાર છે કારણ કે એટલ ખેતીમાં જે એ લોકો પોતાની જે નાખે છે એટ કે એ લોકો ને જે પૈસા નાખેલા હોય ખેતીમાં એલોકને પાછા મલી જવાય એટલું તો એ લોકો વિચારે છે પરંતુ હવે એ લોકોને પણ બે ત્રણ વર્ષે લોસ થવા માંડ્યો છે અમને પણ વચ્ચે એવું થયેલું હતું પરંતુ હવે કરી શું કારણ કે જે માતા પિતા છે તે નથી માનતા એ લોકો ખેતી કર્યા જ કરે છે આ માટે લો એ પણ સમજાવેલું તો ખેતી તમે છોડી દો કારણ કે ખેતીમાં એટલે પેલા જે આવક થતી તે નથી થતી કારણ કે ખેતીમાં એટલે કે તમે જાણો છો કે ખેતીમાં યોગ્ય પ્રકારની આપણે રીતે કરવી જોઈએ અને જેમકે દવા છાંટવાનો ખર્ચ ઘણા બધા વધી જાય છે પછી પણ ખેતી ની સારી થઈ તો પછી ફાયદો શું એટલે કે વાતાવરણ કારણે આવું બધ થાય છે એટલે કે એ જ વિચાર છે કે હમણા તો ખેતી કરી એ ની કરીએ એજ ચાલતું છે હણાં ને બીજું તો અમારા ગામના ઘણા બધા એવા લોકો છે કે આ ખેતી પ્રત્યે એમ તો ખુબ માને છે પરંતુ હવે કરીએ જ શું કારણ કે એ લોકોને આવક ના લીધે લોસ થવાનો ભય વધારે લાગી રહ્યો તમા કેવું ચાલે તમાર શહેરમાં જે અનાજને એવુ મળે છે તમને પૂરતું હમણાં મળી રહે છે કે પછી અનામાં કોઈ વાર ખોટ પડી જાય છે અમુક વાર
ના જોવા જાય તો પહેલા કરતા હાલની કન્ડીશન ખુબ જ ચેન્જ બદલાઈ ગયલી છે. કે જેવી રીતના પેલાં ઈઝીલી કન અ કંટોલથી બી અનાજ મલે છે પણ કઈ ઇશ્યુના લીધે અમારું રાશન કાર્ડ બી નથી ચાલતો હાલમાં એટલે અમે તો આવી રીતના દુકાનમાંથી જ અનાજ લઈએ છે ભરાવીએ છે તો જોવા જઈએ તો હાલમાં વચ્ચે એવી કન્ડિશન આવી ગઈ હતી કે અનાજ માટે ફાફા મારવા પડતા હતા મીન્સ કે ગોડાઉનમાં બી અનાજ અવેલેબલ નહી જે અવેલેબલ હતો તે ખુબ જ મોંઘા ભાવે આપતા હતા ને દુકાનોમાં જો જઈએ તો દુકાનોમાં બી અ એના કરતા વધારે ભાવોમાં મળે છે તો ત્યારે જે લોટના અ લોટની રેડીમેડ થેલી જે આવતી દુકાનોમાં જે લોટ ની થેલી મળે છે તો તે લઈને ખાવી પડેલી હતી એટલે જોવા જઈ તો પહેલા કરતા કંડિશન ખુબ જ બગડેલી કહેવાય પણ હવે ઠીક છે ગવર્મેન્ટ પગલા લીધા છે એટલે તેના લીધે બધાને અવાજ અનાજ મળતો થઈ ગયું છે. દુકાનો મને એ ઈઝીલી હવે મળી જાય છે પેલા કરતા બી થોડાક ઓછા ભાવે થયા છે પણ હવે જોવા જાય તો પેલાના જ અ લોકો જે ખેતીવાડી કરતા ને ત્યારે જે અનાજ સસ્તું પડતું હવે તેવું નથી વસ તી વધારો થયો છે એટલે વસ્તુમાં વધારો થયો છે તો હવે જોવા જાય તો મોટા પ્રમાણમાં જો લેવા જાય તો હવે ભાવ ભી એ નથી રહ્યો ને પ્લસ બીજી વસ્તુ એમ કહું કે પેલા તો તમારા મમ્મી પપ્પાને આભાર કેવાય કે એ લોકો અ ખેતી છોડવા તૈયાર નથી કારણ કે હવે પહેલા કરતા પર્યાવરણ બદલાઈ ગયો છે વસ્તી વધારો થયો છે ને ઔદ્યોગિકીકરણ બી એટલો વધી ગયો છે કે ખેતીવાડીમાં હવે બો બધાનો મન જ નથી રહ્યું કે એ લોકોને એવું થાય કે હવે પાકમાં મળતું મળતું શું છે પર્યાવરણ ના લીધે પાકને નુકસાન થાય પાકને નુકસાન થાય તો એ લોકો કર્જમાં ડૂબે હવે કર્જ ભરવા જાય તો એના કરતા લોકો હવે શહેરી જઈને કે ઉદ્યોગમાં જઈને કામ કરવાનું વધારે હવે પસંદ કરે છે. ને મોસ્ટ ઓફ લોકો હવે આવી રીતના સ્થનાંતર કર્યું છે. કે ગામથી શહેરો તરફ વધારે વળ્યા છે. શહેરમાં જે ઉ ઉદ્યોગો છે ત્યાં જ વધારે નોકરી કરતા જોવા મળે છે. એટલે ખેડૂતો તો જોવા જઈએ તો આખા વિશ્વમાં જ અનાજ પહોંચાડે છે એટલે એ જોવા જઈએ તો સૌથી મોટું કામ તો ખેડૂતો જ કરતા હોય અને પેટ બધાનું પેટ ભરવું એટલે કઈ ઈઝી કામ નહી કહેવાય આખો દિવસ તાપમાન રહીને કામ કરવું એટલે ખુબ જ ભારે કામ કેવાય અને એ વસ્તુનું તો મને થોડું ઘણું નોલેજ છે કારણ કે અમે બી જારે ગામમાં રહેતા ત્યારે અમારા મમ્મી પપ્પા લોકો ખેતીવાડી કરતા એટલે થોડી ઘણી આઈડિયા કે નાલા હતા ત્યારે અમે બી એમના જોડે ખેતીવાડી જતા તો અનાજ કઈ રીતનું થાય એટલે એટલું તો ખ્યાલ છે કે એ વસ્તુ અ જોવા જાય તો બહુ જ ભારે કામ કેહેવાય કે ખેતીવાડી કરતા આપણે જે સમય જાય મહેનત જાય તો તે વસ્તુની લોકોએ કદર કરવી ખૂબ જ જરૂરી હોય કે આવી રીતના ખેડૂતો આટલી મહેનત કરીને જે પાક પકવતા હોય તો પછી આપણેે એ વસ્તુની કદર કરવી જોઈએ અનાજનો બગાડ નહીં કરવો જોઈએ ને સરકારે એ વસ્તુ માટે જાગૃતતા રાખવી ખૂબ જ જરૂરી છે કે અમુક લોકો જે આવી રીતના અનાજને ગોડાઉનમાં ભરી રાખે છે. ને પછી એને અ વધારે પૈસામાં વધારે ભાવમાં વેચે છે તો તે વસ્તુ નહી થાય જેને જરૂરિયાત છે તેને અનાજ પહોંચી વળવું જોઈએ એ વસ્તુમાં એ લોકોએ વધારે અ સ્ટ્રીિક રહેવું ખૂબ જ જરૂરી ને પ્લસ અ ખેડૂતોને તો જે સુવિધા આપવી જોઈએ તે માટે બી સરકારે ધ્યાન અ રાખે જ છે પણ તો બી અમુક જગ્યાએ એવું નથી કારણ કે અમુક ખેડૂતોને એ બધી સુવિધા ન લાભ નથી મળી રહેતો કારણ કે તેઓ ખુબ જ ગરીબ હોય છે તમે આવી કોઈ સુવિધાનો લાભ ઉઠાવો છો?
હા એટલે મારા જે પણ મારા ઘર ના જે ખેતી કરે છે તે સરકારી યોજનાનો લાભ તો લેવો ખૂબ જરૂરી છે. કારણ કે સરકાર આપડા માટે જ બનેલી હોય છે. એટલે સરકારના જે પણ આપણને ફાયદા થાય એ લાગે છે સરકારારે જે પણ યોજના બહાર પાડે છે ખેડૂતોને મળવી ખૂબ જરૂરી છે કારણ કે ખેડૂત એના જ કારણે આપણા દેશમાં ને વિશ્વભરમાં આપણા અનાજ પહોચાડે છે ને એને જ આપણેે આ સરકારી યોજનાના કોઈ પણ પ્રકારની આવી જે સેવાનો આપણને ની આપશું તો પછી શું કરશું એમ. એટલે પછી ખેડૂતોનોન આટલ બધી સહાય આપવી ખૂબ જરૂરી જ છે અને અમને અમે પણ એમ તો આ સરકારી યોજના છે. જેમ કે તમે જાણો જ છો કે સરકાર હમણે જે સ અ ખેતી માટે જે રેગ્યુલર સાધનો આપ જેમ કે ટ્રેક્ટર હોય છે પછી અ ભાટ કાપાનું મશીન હોય છે પછી આ ઘણા બધા પંપ હોય છે તેના પણ એ લોકો સબસીડી આપે છે અને તેના પણ પચાસ ટકા જેટલી સબસિડી આપે છે અને પચાસ ટકા જેટલા આપડે ભરવા પડે છે. એટલે સરકાર એમ તો એવું તો બધી સલાહ આપે છે અને સરકારે રમણે અમને જે લક અમે જે ખેતી કરેલી હતી તેમાં અમે પાકનો વીમો પણ લીધેલો હતો. એટલે કે વીમો તો હવે લેવો જ પડશે કારણ કે બધી વસ્તુમાં વીમો પણ લેવો ખૂબ અગત્ય નું બની ગયું છે. કાર કે આપણને કોઈ પણ પ્રકારની એવી પરિસ્થિતિ આવી જાય તો પછી આપણે વીમો મતલબ કોઈ કરી લીધ હોય તો વધી તે સમયે આપણને વીમો એટલો બધો આપણને કામ આવી જાય છે. એટલે કે ખેતીમાં પણ આપણે વીમો લઈ શકીએ છે પાકનો અને હમણાં જે અમારે જે ડાંગરનો લોસ ગયેલો હતો અને જે એક સરકારી મલેલી કે તમે અ-અલ -એટલે કે ફોર્મ ભરીને તમને જે-જે પણ નુકસાન થયેલું હોય તેનો થોડો ઘણો ભરપાઈ એ લોકો કરી આપશે એટલે સરકાર આપણા માટે બનેલી છે જે-જેથી કરીને આવી બઘી જે પણ સરકારી યોજનાનો લાભ આપડા કોઈને પણ બધાને જે ખેડૂત ખેતી કરતા હોય લોકો તે લોકોન મલો ખૂબ જરૂરી જ છે. એટલે કે એ જ માર તો કેવું છે કે ખેડૂતોને આવી બધી સરકારી યોજનાના લાભો મળવો જોએ. કારણ કે ખેડ-ખેડૂતો જ ની હશે તો પછી ક આખા વિશ્વભરમાં આપ અનાજ ક્યાંથી લાવશું? એટલે કે તમે જે કીધું કે આ સરકારી યોજનાનો લાભ તો અ મલવો જ જોએ અને તમા એટલે કે તમારે જે શહેરમાં રેવ છું ત્યાં આમ તો અનાજ તો આમ સારું આમ મલી જતું હશે પરંતુ મોંઘ-મોંઘવારી પણ જોઈને તમે લાગો છો ત્યાં તમારો જે પ્રાઇસ પણ વધાર હશે એટલે કે એ જ કે જે શહેરોમાં મે ત મેં પણ જોયું છકે છે. શહેરોમાં અમે એક બે વર્ષ પણ રહ્યો ત્યાર મે જોયું કે ત્યાં કેટલો ભાવ છે અનાજનો. ત્યારે મને ખબર પડી કે આપડે જે સ અ ગામડામાં જે ખેતી કરતા ત્યારે આપણને કેટલું સારું લાગતું ન અહી આપડે આઈને કેટલું પેલું લાગે છે. એટલે કે એ જ છે કે હવે ખેડૂતોને આટલી બધી સહાય મલવી જ જોઈએ. કારણ કે ખેડૂતે જ ની હશે તો પછી આખા દેશના આપડે અનાજ ક્યાં સી અને કેવી રીતે પોટા પેટનો ગુજારો કર છે. બધા લોકો એટલે કે સરકારે વિનંતી કરવી જોઈએ છે કે બધા જ બધા જ જે દેશના એટલે બધા પ્રકા એટલે જે શહેરોમાં રેય છ કોઈ પણ જે દેશમાં બધા જે ખેડૂત ખેતી કરતા હશે ખેડૂતો એ લોકોન આ બધી સરકારી યોજનાનો લાભ આપવો ખૂબ જરૂરી છે. તમારે શું કેવું છે આ બાબતે?
અ મારે એક ક્વેશન હતું કે જે તમે લો અગર જો લોન લેવો છ તો સરકાર તરફથી પાક માટે તો જયારે તમારો પાક અ અ ચલો ઠીક છે થોડુંક લોસ થ્યું પણ જો વધારે પડતું લોસ થાય જેને તમે પૂરી ની કરી શ કો જે સરકાર અડધું માફ કરે. તો શું પૂરું બી માફ કરી શકે સરકાર કે પછી આ એ અર્ધું જ પૂરતું કરતું હોય?
મ તો આ જો હમણે તો મેં જ્યાં સુધી આ સરકારીનો ન લાભ લીધોલો ન તો પૂરું તો નહીં કરે કારણ કે આ જે આપણે પો આખું નાખેલું હોય તે તો એ લો લોકો જે અ આપડે એટલે ક જે આપડે પૈસા નાખેલા હોય ખેતીમાં અને પછી ની પેલું થયું હોય સારી તો પછી એટલે થોડું ઘણું એ લોકો તમ કવર જે આપડા એટલે કે ફિફ્ટન ટકા જેટલું એ લોકો આપે છે પરંતુ પૂરું તો નથી આપતા અને એમ તો એમ ઘણી બધી એમ સેવાઓ પણ આપે છે, જેમ કે તમને કીધું કે આ ટ્રેક્ટર ને એ બધું પચાસ ટકા જેટલી સબસીડી એમને મલી રહે છે અને એમ તો સરકાર એમ તો સહાય આપે છે પરંતુ એ ઘણી બધી સહાયો છે યોજનાઓ છે તે અમને એટલી બધી નથી ખબર કારણ કે ગામડામાં આવા ઘણા બધા પરિવારો છે જે તમે કીધું કે ગરીબ હોય છે અને એ લોકોને કરી એનો ખ્યાલ નહી હોય છે એટલે કે આવા ઘરે ઘરે પણ એ સરકાર જે પણ એ લોકો અધિકારી નિમણૂક તિરણ ઘરે ઘરે જવું જ યોગ્ય આવી બધી સરકારી યોજના લાભવી કેવી રીતે લેવો કેવ રીતે ફોર્મ ભરવા કેવી રીતે ત ઉપયોગ થશે તે લોકો જાણ કરવી ખૂબ જરૂરી છે બરાબરને એ ને તો
મને ખુબ જ સારું નોલેજ મળ્યું તે માટે તમારો ખુબ ખુબ આભાર. થેન્ક યુ.
હા સારું.